આવે છે?
હા આવે છે.
હા કેમ છું મજામાં?
બસ મજામાં. તમે કેમ છો મજામાં?
હા બસ મજામાં. તો આજે હ બજારમાં ગઈ હતી એક વાત મારા ધ્યાનમાં આવી લગભગ દરેક દુકાનમાં લોકો પ્લાસ્ટિકની થેલીઓ લઈને જતા હતા. કેટલાક લોકો તો એક વસ્તુ ખરીદે અને તેના માટે પણ અલગ પ્લાસ્ટિકની થેલી લઈ લે. ત્યારે મને વિચાર આવ્યો કે શું ખરેખર પ્લાસ્ટિકની થેલીઓ એટલી જરૂરી છે.
તમારો પ્રશ્ન તો ખુબ જ મહત્વનો છે. ખરેખર પ્લાસ્ટિકની થેલીઓ આપણા જીવનને સરળ બનાવે છે. પરંતુ જો તેનો બેફામ ઉપયોગ કરીએ. તો તે પર્યાવરણ માટે ખુબ મોટો ખતરો બની જાય છે આજે દુનિયાભરના દેશો પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી ચિંતિત છે. કારણ કે પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી. એક સામાન્ય પ્લાસ્ટિકની થેલી ને સંપૂર્ણપણે નાશ થવામાં સેકન્ડો વર્ષ લાગી જાય છે.
હા એટલે આજે આપણે જે પ્લાસ્ટિક ફેંકીએ છે તે કદાચ ઘણાં વર્ષો સુધી જમીનમાં જ રહેશે હે ને?
હા એ વાત છે એજ સૌથી સમસ્યા છે. કેમ કે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી. તેથી જમીનની ગુણવત્તા પણ ખરાબ પર અસર પડે છે. વરસાદનું પાણી જમીનમાં યોગ્ય રીતે ઉતરી શકતું નથી. ઘણી જગ્યાએ પ્લાસ્ટિક ગટરોમાં ભરાઈ જાય છે. અને વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ જાય છે.
હા. એટલે મેં સમાચારમાં પણ જોયું હતું. કે ભારે વરસાદ પછી ગટરોમાં ભરાયેલા પ્લાસ્ટિકને કારણે. રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયું હતું.
હા એજ. એટલે આપણે ઘણી વખત માત્ર સરકારને દોષ આપીએ છીએ. પરંતુ વિચારીએ તો આ સમસ્યામાં. સામાન્ય નાગરિકો પણ જવાબદાર છે જ. ઘણી વખત લોકો રસ્તા પર પ્લાસ્ટિકની થેલી. બોટલ કે પેકેટ ફેકી દે છે. એક વ્યક્તિને લાગે છે કે મારી એક થેલી થી શું થશે. પરંતુ જયારે લાખો લોકો આવું કરે ત્યારે મોટી સમસ્યા જ ઉભી થઈ જાય છે.
હા આ પ્લાસ્ટિકનો પ્રભાવ શું પ્રાણીઓ પર પણ પડે છે?
ખુબ જ ખરાબ અસર પડે છે. કેમ કે રસ્તા પર ફરતી ગાયો ઘણી વખત કચરામાંથી ખોરાક શોધ તી હોય છે. એ દરમિયાન તેઓ પ્લાસ્ટિકની થેલીઓ પણ ઘડી જાય છે. આ પ્લાસ્ટિક તેમના પેટમાં જમા થઈ જાય છે. અને ઘણી વખત ગંભીર બીમારીઓ કે મૃત્યુનું કારણ જ બની જાય છે. અને દરિયામાં પણ કાચબા, માછલીઓ અને અન્ય જળચરો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ લે છે. તેથી દરિયાઈ જીવન પણ એક જોખમ બની રહ્યું છે.
આ તો ખરેખર ચિંતાજનક વાત છે.
હા એટલે જ તો. અને એક બીજી ગંભીર સમસ્યા પણ છે. થી પ્લાસ્ટિક બાળવાથી નીકળતો ધુમાડો. ઘણા લોકો પ્લાસ્ટિકનો કચરો બાળી દે છે. પરંતુ તેનાથી ઝેરી વાયુઓ હવામાં ભડે છ છે. જે આપણા શ્વાસ અને સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે.
તો પછી પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ?
હા કેટલીક જગ્યાએ પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવો શક કય નથી. કારણ કે હોસ્પિટલ, દવાઓ અને કેટલીક જરૂરી વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટ ટિક એટલે કે એકવાર વાપરીને ફેંકી દેવામાં આવતી. પ્લાસ્ટિકની થેલીઓ, કપ પ્લેટ અને સ્ટે સ્ટ્રોની ઉપયોગ ચોક્કસ ઓછો કરી શકાય.
તો આપણે તેને બદલે આપણે શું વાપરી શકીએ?
જો આપણેે કાપડની થેલી છે. જૂઠની થેલી અથવા ફરીથી વાપરી શકાય તેવી બેગનો પણ ઉપયોગ કરી શકીએ છે. જો પહેલાના લોકો કપડાની થેલી લઈને જ બજારમાં જતા હતા. આજે પણ જો અમું આપણે એવી ટેવ પાડીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો ઓછો થઈ જશે.
હા એટલે આપણે બદલવાની શરૂઆત આપણા ઘરેથી જ કરવી જોઈએ.
હા એકદમ. જો દરેક પરિવાર એક નાનો નિર્ણય લે કે આજથી પ્લાસ્ટિક ની થેલી નહીં લઈએ. તો લાખો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ અટકી જાય છે. કેમ કે ઈ બદલાવ હંમેશા એક વ્યક્તિ થી જ શરૂ થઈ જાય છે.
હા. આ આજે મને સમજાયું કે પ્લાસ્ટિકની થેલી તો લેવી સરળ છે, પરંતુ તેની અસર ખૂબ લાંબા સમય સ સુધી રહે છે.
હા સાચું કહ્યું. આપણે ઘણી વખત માત્ર પાંચ મિનિટ માટે પ્લાસ્ટિકની થેલી વાપરીએ છે. પરંતુ તે પર્યાવરણમાં સદીઓ સુધી રહે છે. એટલે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ.
હા. એટલે આજે હું પાછી બજાર પણ જઈશ ત્યારે પોતાની કાપડની થેલી લઈને જઈશ.
હા. અને હું પણ હે જ કરીશ. કારણ કે પૃથ્વી આપણા પૂર્વજોની ભેટ નથી. પરંતુ આવનારી પેઢી પાસેથી લીધેલી એક જવાબદારી છે. જો આપણે આજે પર્યાવરણ બચાવીશું, તો આવનારી પેઢ ઢીને સ્વચ્છ અને સુંદર દુનિયા આપી શકશું.
હા. મને એક વાત સમજાતી નથી. કે સરકાર ઘણી જગ્યાએ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકે છે. છતાં બજારમાં આજે પણ તેનો ઉપયોગ કેમ થાય છે?
આ બી એક ખુબ મહત્વનો પ્રશ્ન છે. કેમ કે માત્ર કાયદો બનાવવાથી સમસ્યા નો હલ નથી થતો. જ્યાં સુધી લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંપૂર્ણ સફળતા મળવી ખૂબ મુશ્કેલ બની શક કે. જો દુકાનદાર પ્લાસ્ટિકની થેલી આપવાનું બંધ કરે અને ગ્રાહક પણ પોતાની કપડાની થેલી લઈને આવશે તો આ સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકશે. એટલે સરકાર અને નાગરિક બંનેની જ જવાબદારી સમાન જ ગણી શકાય.
હા. એટલે માત્ર સરકારને દોષ આપવાથી કંઈ બદલાશે નહીં.
ના. કેમ કે આપણે ઘણી વખત રસ્તા પર કચરો ફેંકીને કહીએ છે. કે શહેર ગંદુ છે, પરંતુ શહેરને ગંદુ કોણ બનાવે છે? આપણેે જ ને. તો જો દરેક વ્યક્તિ પોતાના ઘરની બહાર પણ એટલી જ સ્વચ્છતા રાખે, જેટલી પોતાના ઘરમાં રાખે છે. તો આપણું શહેર પણ ઘણું સુંદર બની શકે છે.
તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આ બાબતમાં શું કરી શકે?
જો આમ તો વિદ્યાર્થીઓ તો સૌથી મોટો બદલાવ લાવી શકે છે. કેમ કે તેઓ પોતાના મિત્રો અને પરિવારને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવા સમજાવી શકે છે. અને શાળા અથવા કોલેજમાં નો પ્લાસ્ટિક ડે, સ્વચ્છતા અભિયાન. વૃક્ષારોપણ અને જાગૃતિ રેલી જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. જો એક વિદ્યાર્થી પાંચ લોકોને સમજાવે. અને એ પાંચ લોકો, બીજા પાંચ લોકો ને સમજાવે. તો થોડા સમયમાં હજારો લોકો સુધી સંદેશ પહોંચી શકશે.
હા, એટલે જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.
હા, કેમકે ઘણી વખત લોકો જાણતા જ નથી. પ્લાસ્ટિકની નાની થયેલી પણ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે.
હ
આપણે બાળકને નાનપણથી જ શીખવું જોઈએ. કચરો, કચરા પેટીમાં જ નાખ. પ્લાસ્ટિક નો બિનજરૂરી ઉપયોગ ન કરવો. અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવું. આવી નાની-નાની ટેબો ભવિષ્યમાં મોટી અસર કરી શકશે.
હા, સાચી વાત છે, અને આજે તો ઘણી કંપનીઓ પણ પર્યાવરણ બચશે. બચાવવા માટે નવા પ્રયાસો કરી રહી છે.
સાચી વાત છે, ઘણી કંપનીઓ હવે કાગળની બેગ કપડાની બેગ અને બાયોડ્રેડેબલ પેકિંગ ન ઉપયોગ કરી રહી છે. કેમ કેટલીક દુકાન ગ્રાહક પોતાની બેગ લાવે. તો ડિસ્કાઉન્ટ પણ આપે છે. આવા નાના પ્રયાસો ખુબ પ્રેરણાદાયક બને છે.
શું પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય?
હા, કેટલાક પ્રકારનું પ્લાસ્ટિક રિસાયકલ છે? પરંતુ દરેક પ્લાસ્ટિક નું રિસાયક્લિંગ સરળ નથી. અને જો રિસાયક્લિંગ કરતા પણ વધુ સારું છે. તો ઓછો ઉપયોગ ફરી. ઉપયોગ અને પુનઃ પ્રક્રિયા શકાય. જો આપણે પ્લાસ્ટિકનોો ઉપયોગ જ ઓછો કરી દઈએ. તો રિસાયકલ કરવાની જરૂર પણ ઓછી જ પડશે.
એટલે આપણો પહેલો પ્રયાસ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો હોવો જોઈએ.
હા, એકદમ સાચી વાત. કેમ કે, ઘણી વખત લોકો દુકાન માંથી માત્ર એક ચોકલેટ ખરીદે. તેના માટે પણ એક પ્લાસ્ટિકની થેલી લે છે. આવીવે નાની બાબતો પર ધ્યાન આપીએ તો, દર વર્ષે હજારો થેલીઓનો બ અટકાવી શકાય. નાની શરૂઆત જ મોટા પરિવર્તન નું કારણ બની જાય.
હા. જો દરેક વ્યક્તિ પોતાની આદતોમાં થોડો ફેરફાર કરે. તો ખરેખર ઘણો મોટો બદલાવ આવી શકે.
હા, ચોક્કસ. તું કલ્પના કર કે, આપણા શહેરના દરેક ઘરમાં માત્ર એક કપડાની થેલીનો નિયમિત ઉપયોગ થાય છે. તો દર મહિને લાખો પ્લાસ્ટિકની થેલીઓ નો ઉપયોગ અટકી શકે છે. કે એક વ્યક્તિ નો બદલાવ નાનો લાગે. પરંતુ લાખો લોકોનો બદલાવ સમગ્ર દેશનું ભવિષ્ય બદલી શકે છે.
હા સાચી વાત છે, આજે આ ટોપિક પર વાત કરી. આ વિષય પર વાત કરીને મને ખુબ સારું લાગ્યું.
હા મને પણ ખુબ સારું લાગ્યું.
હા. તો હવે ફરી મળીએ.
હા ફરી કંઈક સારા વિષય પર મળીશું.
હા.
ચલો બાાય.
બાય.